હેલો, હા બોલો, કેમ છે? હા.
હા.
અરે, મારા ભાભીનો છેને ફોન આવી ગયો હતો, બજારે એટલે
ઓર
મોટા ભાભીનો ફોન આવી ગયો હતો ને, ઇ કે તમે તમ તમારું કામ થઈ ગયું? કે મેં કીધું, હા મારું કામ થઈ ગયું તું મેં કીધું, મારા બેન અરે વાત કરતી હતી ને, તેણે મને બેને કરી દીધું કામ, મેં કીધું.
હ હો
છે છીન બેને કામ કરી દીધું, કે ઠીક છે, ત્યા વરી પછી તમારો ફોન આવી ગયો, પછી એની સાથ ન વાત કરી છા જી
અ
મારે બાકીમાં જવાનું.
હો.
નવીનમાં હોય તો, તમારા દેરાણી હુ કરે? એને સરખું થઈ ગયું હાથ? કંઈ ભાંગી ગયું તુ ને કે પગ ભાંગી ગયો હતો?
હાથ ભાંગી ગયો હતો, તો હવે સારું છે, હવે તો અ ઓલી કસરત કરવાની હોય ને. પાટો નીકળી જાય પછી, નીરવ કરવા જઇએ આખી
કસરત કરવા જે
હા, એટલે આમ વાંકોને વાંકો હોય ને, પાટો વાયરો હોય. એટલે સીધું ન થાય, એટલે કસરતથી હરખું થ હા હે, એટલે હવે પંદર ન અઢી મહિનો સુધી કસરત કરશે ને, પછી થાહે, હવે કામ તો થાય છે, પણ આમ જરાક વાંકો રહે આમ.
છે એમ, થોડું ઘણું કામ કરતી શે.
હા, હવે વાસણ ને ઉટકે છે, બે દિવસા કપડાં ને ધોઈ શે ને. જ્યારે એમ કરે છે, ઉટકે
એટલે એને, હાથ ભાંગી ગયો તો પગ ભાંગી ગયો હતો?
હાથ ભાંગી ગયો હતો.
છે. અ હરખું થઈ ગયું તુ પણ
હા હરખું થઈ ગયું, દોઢ એક મહિનો થઈ ગયો.
હમ્મ હમ્મ, તે તો હવે તો તું નહી જાતિ હોય ને કામ કરવા કે કાઈ?
ના રે ના, હું નથ જાતિ, કામવાળા બેન આવે છે ને, એ કરે છે.
હજી કામવાળા બેન આવે?
હા.
કે
બે દિવ છે, કરે.
એમ
હાય થે, વાસણ નો ઉટકી લે, કામવારા બેને નથ આવતા.
તે
હમ.
કે બરતા પેડ.
હા. એ ગાડી લઈને એમ જાતા તા ગાડી લઈને જાતી હતીને. હા.
ત્યાં વચજન નહીં છે ને તો એ ઝાડા આય રને.
હા હા.
કેટલા કિલો વ
એનો વજન આવી ગય હતી એનો એ છે. નેવું કીલો હશે.
ઓ બઈ ઓ કતે ચડે છે, તું તો બઉ વજન હ બેન. એને કેવાય ને થોડુંક ઓછું ખાઈ હતી. થ વજન ઓછું કરાય. આવું થાય તો પછ આમ જ થાય ને.
ઓછો. વજન ઓછો થવો જોઈએ ને.
નો ખરત એ છે.
હા એ નીચે રહી અમે ઉપર રહીએ હા.
રે વચારતા નથી કેતી કે બોલવાનું બંધ કરી દીધું તુંને.
કઈ નક્કી ન હોય બોલવું હોય તો બોલે કામ હોય.
અત્યાર તો પાછું બંધ કરી દીધું હોય છે ને બોલવા નું.
હ.
ત જે કામ હતું તે બોલ જ પાછું બંધ કર દીધું.
હા હો હ કામ હસે તય બોલસે.
છે તો જે પાછું કઈક કામ પ એ તો પાછું સારું કરી દે જોવાનું.
હા.
એ ઈ હારુ હ એનું ન ખું અભાઈત ન આ બધું.
હા.
હમ.
સારું બીજું હું હ લ કેવાય કે. જરૂર હોય તે બોલે ને જરૂર ન હોય તે બાઈ-બાઈ ટાટા.
હા.
હમ.
હમ.
તમારે નણંદ ને ઇ,
મારી નણંદ ને એ બહુ એક હ. એ અહીયા થોડા હોય એતો બાર ગામ હોય ના. કયક આવે તહીયા વાયડા ખાતા હોય.
તમારે ઘરવાળાને ખોટું લાગે ને ક્યાંક.
એ નથી હું તો ઓલા બીજા રૂમ માં હે.
છે અવાજ તો આવતો હતો વચારે વચારે.
હમ હું આવું સારુ હું આવતી ર.
ઠીક. તમારા સાસુહોરા બે બે માંથી એકય નથી ને હવે તો.
નહીં, નથી, હા.
છે. બે કઈ રીતે ગુજરી કે.
હા, બે ને, ત્રણ મહિના નો ફેર.
હછ તો તરા
એટે કાવી ગયો હતો.
હ હ શ તોચાાન ફટ કરળજું
હા.
એી મ આજુબાજુ મ ક
હે.
તો તમે કોઈ આજુબાજુ ની એટેક એવું તો.
અ તને.
ત
પછી લઇ ગયા તા, એક હોસ્પિટલ લઈ ગયા તા. એવું થોડું હોય કે, આજુબાજુ હોય તો, એટેક ન આવે.
હ, પણ આજુબાજુ હોય તો, બચાવ થઈ ગયો હોય ને.
હા, થી પછી સીધા હોય, એટ કય હોય એટલે. હોસ્પિટલ લઈ ગયા, અમે થોડા ડોક્ટર છ હતી. બચાવ એટલે સીધા અટકાયલા પછી હું. હોસ્પિટલ લઈ ગયા, પછી ત્યાં તો પૂરું થઈ ગયું.
ઓ તમા સસરા ને કે, સાસુ ને.
સાસુને, દસરાત વાલને, પુરુ. એ કીધને એ નહ લઈ ગયા ત પણ તયા છ ડોક્ટરને બોલાયાતા ઘરે છે, એટલે કઈ નથી. ખાલી એમને લઈ જાાવ. હા, એ તો શ્વાસ ની તકલીફ હતી એટલે.
હ બધી શું નવરાત્રી થઈ ગયા ભી તો તેરાણી પણ એક થોડી કે ભહેરે કે, ભય વજનમાં ભહેરે છે. અવાજમાં ફેરે ને, સ્વભાવમાંય ફેરે કે.
હમ.
જ. જો પછી તમારે અમારા ઘર વાળા આવ્યા છે.
હા.
હમ પછી છે, તો કામ થઈ ગયું છે. જ ચાલુ છે, સા વાત કરીએે છીએ.
હા, એ જાય કે, ઓનલાઈન કરે?
નહી, નહી જાય, એ તો સારવું જ જાય. હવે એ તો ખાલી કોરોના માં જ હતું, એ લોકા
હ કેમાં છે, ગાડી લઈને કે, ટ્રેન માં.
ગાડી ચાલી છે.
હમ.
એવા ટાણા કામ બધું થઈ ગયું, કામ થઈ ગયું.
લેસન કરે.
હા.
હમ
કઈ નહી નવીનમા
હા કઈ નવીન મા નથી
નહી મારતો કાઈ નથી
તમે કઈ કરો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તોને હુ થયું
ચાલું જ છે.
કસ્ટમર બડે મળે છે કે નહી એમાં.
હમણાં હું કઈ કોઈને ફોન કરતી નથી તે હજી નથ મળતા.
એ કઈ કામ થોડું કરજો એટલે મન કઈ ફાયદો થાય. ને ખુલશે એમા
મારી હામે અટકી ગ્યા હે. ઘણા ખેતર હે મારા ઘરવાળા બેનને કેજો થોડાક પૈસા વસૂલ કર દે બિઝનેસ માં.
હ હા.
ટાઈમ જોઈ જમવા બેઠા શે. હા એયા બાણે થી.
તે આવીન જમે.
અમાર ભેગા જ જમે રોજ ક ઇ ના આવી ગ્યા ઇમ ઇ અમારા છોકરાને થોડું ભણાવતા હતા પછી આગળ જેવું અમન જમવાનું ટાણું થયું નવએક વાયગાથી તે બાયણે કામ હતું તો ઘડીક બાયણે ગયા તા.
હ.
તે પછી આમ તો પછીમ જમી લીધું મે જમવાનું ટાણુ ટાણુ થઈ ગયું એટલે. તોય હવે એનું. કઈક કામ હૈશે એ દોસ્તાર ને મળવા ગ્યાતા તે મળીને આવીને. જમવા બેઠા
હા.
તમારા ઘરવાળાની જેમ ના હોય અમાર ઘરવાળા. અમારા ઘર બહુ કામ પોચે છે જરાક
હા.
તમાર ઘરવાળા તો એ જરાક વધારે ડાયા છે. હા તમારા ઘરવાળા ની અલગ જોબ ટાઈપ જોબ છે ને. અમાર ઘરવાળાની થોડોક અલગ ટાઈપ જોબ છે
હા.
ઓમ તો હાલે બીજું હે ને. હાયલા કરે ઘરવાળો જ હું.
બે.
હું તો પાંચ વાગે ઉઠવાનું મારે છોકરા ની સ્કૂલ જવાનું હોય ને તો પાંચ વાગે ઉઠું પછી હું તૈયાર થઈ જાઉં.
પછી વેલા છોકરાને તૈયાર કરું.
હા
પછી હું તૈયાર થઉ, પછી માર પોણા આથે બસ આવી જાય, તો પસી હું નીચે. અમારા છોકરા ની બસ આવી જાય, સાડા સાતે. ઈ પાછો સુઇ જાય ખાઈ-પીને, નવરાવું ખવડાવું-પીવડાવું.
હા, પાછો હુઇ જાય.
હ.
ઓહ.
હલો, અમારે હુવાનો ટાઈમ થઈ ગયો, તમને નિંદર નથી આવતી.
હા, આવેને.
પછી થોડીક વાર પછી પાછુ, હું જરાક માર છોકરાને હુવરાવી દઉં પછી. પાછો ફોન કર્યો, રોવે સે જરાક ઇ.
હુવડાવીને પાછું કરું.
એ હ.
હા, આવ છે.
આવું છે, બાય, બાય.